હલો
હા કેમ છો હા મજામાં તમે બોલો
બસ શાંતિ જમી લીધું
હા જમી લીધું દું જસ્ટ જમ્યુ
શું જમ્યુ
આજે તો દાલ પૂરી બનાવી હતી
સરસ કોણે બનાય તી.
મમ્મી એ મન તો આ બધામાં ના મને તો આ બધામાં કઈ આવડતું જ નથી મારી મમ્મી એટલું બોલે સે. શીખી લે શીખી લે પણ મને આ બધું ગમતું જ નહી શું રસોડામાં રહેવાનું
શીખવું તો પડે જ ને દરરોજ થોડી બાર ન ખવ
હા એ તો છે જ શીખી જઈશ તમણાં જ્યાં સુધી મમ્મી બ ન આપે છે ત્યાં સુધી ખઉ છું.
પણ મમ્મી ના હોય ત્યારે શું કરવાનું એટલે ક્યાંય બહાર જાય તો?
તો પછી બાર ધાય હવે શીખવું પડશે થોડું ઘણું આવડે છે. મેગી અને એ બધું મેગી આવડે છે પોહા આવડે પછી સેન્ડવીચ આવડે છે પણ આમ ધાલ બાત શાક અને રોટલી એ બધું નહી થતું મારથી
બરોબર એ બધુ સૌથી ઈઝી છે. મેં તો આજે અ પૌવા ખાધા.
બરોબર તમને બધું બનાવ આવડે.?
હા બધું જ આવડે મને.
બહુ સારું મને શીખવાડજો પછી.
હા મળીએ ત્યારે શીખવા દઈશું
હા અમારા ઘરે પણ લગભગ એવું જ હતું લાઈક પોહા જ બન્યા હતા પણ મને ઘરનું જમાણું વધારે ગમે છે એટલે પછી મેં કીધું મમ્મીને કે મને થોડું કઈ સારું બનાવી આપતા એમને શાક અને રોટલી બનાઈ આપ
સરસ
શું?
પોવા ઘરે સરસ બનાવાય ને.
હા તો મન પોવા નો હતા ખાવા.
બરાબર!
બરાબર!
તો શું બીજું દાલપુરી ખાધી તો સવાર સવાર માં દાલપુરી ચાલે.?
હા મન તો ગમે.
હેવી ના થઈ જાય.?
ના ના સવારે જ હેવી ખાવાનું હોય ને રાત્રે ખોરાક એમ હેવી લઈએ તો એ સારું ના હોય એટલે હું તો સવારે જ એકવાર
એ તો છે બરાબર પણ દળ ની જોડે થોડું આમ પૂરી હેલ્ધી નહ એમ તળેલી નહીિ એટલે
હા એમ તો બારનું ખાવાનું બી સ્વાદિષ્ટ હોય છે પણ
હા એ તો મને ભાવે છે બહારનું પણ રોજ ના ખવાય એમ.
હા એ જો છે ઘરનું ભોજન તાજું અને પૌષ્ટિક જ હોય.
હમ ફ્રેશ સબ્જી છે, વેજીિટેબલ છે.
તમને કયા પ્રકારનું ભોજન સૌથી વધું ગમે.?
માને સિમ્પલ ખીચડી બહુ ભાવે ઘરની.
વઘારેલી ને?
વઘારેલી શાદી ગમે તે એવી ખીચડી ભાવે મને-'
મંદો વગારેલી ખીચડી બમાં ભાવેન અને સાદી?
વઘારેલી ખીચડી તો મને આમ રોજ ના ફાવે-' પણ અમારે ત્યાં રાત્રે રોજે સાદી ખીચડી બને એની જોડે કોઈ બી શાક હોય અને ભાખરી હોય. રાતનું મેન આ ફિક્સ જ હોય અમારે બધાને ખીચડી જોઈએ.
અમારે ઘરે ભી રાતનું મેન્યુ તો ફિક્સ હોશે ધાળ ભાત જ બને.
ના અમારા દાળ ભાત કોઈ દિવસ રાત્રે ના બને અમારે સવારે બને.
હમ બરોબર અમારે તો રાત્રે જ બને.
બરાબર ના અમારે તો રાત્રે ખીચડી જોઈએે જ. તમે ગમે તો એટલું સરસ જમવાનું બનાવીને આપો ને કોઈ બી પકવાન બના્યા હોય ગમે તો એમ એવું કે કે ખીચડી નથીહી બનાયી?
હ
એવું છે?
બરોબર મને ગુજરાતી ભોજન ખૂબ ગમે છે પણ હા. તેમાં વિવિધતા પણ હોય છે અને સ્વાદ પણ સરસ જ હોય છે. તમને.?
હા મને એજ ભાવ ગુજરાતી જ.
અને મને તો ક્યારેક ક્યારે પંજાબી અને સાઉથ ઇન્ડિયન ખાવાનું પણ
ના મને પંજાબી ઓછો ભાવને સાઉથ ઇન્ડિયન વધારે ભાવે.
ના મને તો પંજાબી માં બી પનીરનું શાક અને નાન તો એટલું ભાવે ને ક્યારે કે હ બરોબર
પંજાબીમાં હ ર કરું ને તો કોઈ પણ ચીજ વાળી સબ્જી હોય ને? એ વાળી લઈ લઈએ, બાકી નાન ભાવે પણ એમાં મને સિમ્પલ વાળી નાન નહી ભાવતી હું ઓલવેઝ ગાર્લિક બટર નાન જ લ
હા એ જ બેસ્ટ હોય મને બી એ જ ભાવે
હમ હ
આજે લોકો ફાસ્ટ ફૂડ વધારે ખાય છે પણ
હા એ બહજ વધી ગયું છે આજે તો અમે અહં ગયા હતા ત્યાં ગયા હતાને એમ કરીને ફોટા મુકશે તેને બધું બહુ વધી ગયું છે એ ખાતા હશે એ કરતા વધારે તો ફોટા મુકાતા હશે ખાવાના
સોશિયલ મીડિયા પર જ રહે છે આજના લોકો તો આ
એજ હ
ક્યારેક ક્યારેક ખાવું ખરાબ નથી પણ રોજ ખાવાથી કેટલું સ્વાસ્થ્ય પર અસર થાય
અને આજકાલ તો પેલા ફૂડ બ્લોગર નઈ નીકળ્યા જે ખાવાના વિડીિયો જ બનાવે ખાલી
હા એ લોકો તો ખર ન એક એક દિવસ પણ ચાર ચાર જગ્યા જઈને ખા ખા કરે છે એજ ક્યારે પીઝા ક્યારે બર્ગર ક્યારે કોલ્ડ ડ્રિંકસ ભાઈ કેવું આખો દિવસ કેવી રીતે સારું લાગે આ લોકોને
ખબર નહી એક વસ્તુ ખાધી તરત બીજી ખાવા જાય તરત ત્રીજી ખાવા જાય ખબર નહી એમને રોજ ન રોજ આમ પહોંચા નહી કે એમનું થતું હશે
એજ હું તો એટલે હવે હવે તો એવું છે ને સ્વાસ્થ્ય માટે એ રોજના આરમાં પેલા તો ફળ લઉ પછી કોઈ શાકભાજી લઉ દાળ અને દૂધ જેવી વસ્તુઓ હોવી જ જોઈએ મેં તો મમ્મીને કહી દીધી કેમકે થોડું તો હવે સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું જ પડશે
સાચી વાત હું હયમણાનું થોડું હેલ્ધી વધારે કઉ છું પેકેટ ને એું જે બહાર થી લેતી હતી ને એ બંધ કરી મેં એની જગ્યાએ હું ચણા ખાવાના પ્રિફર કરું છું
હા એ બહુ સારું હોય ચણા મગ જેટલા બી
હા કઠોળ
હમ તમે દિવસનું કેટલું પાણી પીવ છો ઓ બરોબર છે માથી તો પીવાતું જ નહીિ મને ડોક્ટરે કીધું છે કે ચાર લીટર ટર પીવું જોઈએ પણ માથી તો પીવાતું જ બઉુ સારું છે
મને આમ ભી પાણી પીવાનો બોમે છે
હમ્મ
હ મળલા
ઘણા લોકો પાણી ઓછું પીતા હોવાથી જ ને સમસ્યા બહઉ વધી જાય હું ત્રણ લીટર સુધી પી શકું છું તો મને ડૉક્ટરે બ કિડની માં થોડી પ્રોબ્લેમ છે ને એટલે ડોક્ટરે કીધું છે કે ચાર સુધી તો પીવું જ પડે
બરોબર પથરી નો પ્રોબ્લેમ છે
હા
બરાબર ના મને એવો કોઈ પ્રોબ્લેમ નહીં થયો આજ સુધી કેમ કે મને પહેલેથી પાણી પીવાનું વધારે એમ નતી ખબર પેલા તો નાના હતા ત્યારે કે આવું બધું ના ખબર ના હોય કે પીવું જોઈએ ના પીવું જોઈએ પણ હું નાની હતીને ત્યાંરથી જ પાણી વધારે પીઉ છું
બહુ સારું છે પાણીનુંું તો
આપણને ખબર પડી કે શરીર માટે પાણી કેટલું જરૂરી છે કે સિતતેર ટકા શરીર પાણી થી બનાલું છે આ તે પેલા નહોતી ખબર તો એવું તો પાણી વધારે જ પીતું છે
પહેલા તો મેં નહતું ધ્યાન આપ્યું પણ હું હવે સ્વાસ્થ્ય નું ધ્યાન રાખીને જ બધું કરું અને ખાવાનું બી બહારથી ઓર્ડર કરું ને તો એ બી સ્વાસ્થ્યનું. ધ્યાન જ રાખું કે આ ડાયટ લાઈક તમે કીધું ને ચણા અને- કઠોળ એવું કઈ દેશ મળતી હોય ને કે સલાદ ક્યારે ક્યારે મમવા ના હોય તો
ખાવા જાવ ને તો હું કેવું ધ્યાન રાખું કે ભાત છે એ વધારે લઈ લો રોટલી ના લો બહારની ભાત લઈ લઉં અને ભાત જો એક ચમચી લાવ બે ચમચી બસ એના કરતા ડબલ ક્વોન્ટિટી માં હું શાક અને દાળ લઉ એટલે બે ટાઈમમાં જ ફૂલ થઇ જાય અને ખાવાનું ચાલુ કરું ને એ પેલા સલાડ ધરાઈને ખાઈ જાવ એટલે ખાવાનું ઓટોમેટિકલી ઓછું ખવાય એવું કરું છું. હમ અને જમી ના કોઈ દિવસ- શું પાણી નહી પીતી એક ઘૂંટો પીવ એ પછી એના અડધો કલાક પછી પાણી પીવશું.
બરોબર છે.
જમ્યા પછી પાણી ઝેર છે, એવું મેં સાંભળ્યું છે ક્યાંક તો
હા કે છે કે એનાથી એસિડ પદાર્થ- થાય ને તો- પેટમાં પછી એસિડિટી એને વધુ થઈ જાય.
એજ એજ-
તમને મીઠાઈ ગમે છે?
હા મને ગળ્યું બહુ ભાવે છે.
બરોબર છ મન તો ગળ્યું એટલું નહીં ભાવ તો એ મને તો એમ તીખું જ જોઈએ બધું-
મને પેલા તીખું ભાવતું હતું. પણ હમણાં ચાર વર્ષથી હવે મને ગળ્યું ભાવે છે એવું થઈ ગયું
હે! બરોબર. આ સ્વાદ અચાનક થી કેવી રીતે બદલાઈ ગયો?
પ્રેગ્નેન્સી પછી
અચ્છા બરોબર છે.
એવું છે
આજે તમારી સાથે ખોરાક વિશે વાત કરીને ઘણું સારું લાગ્યું. મન તો એવું થતું હતું કે યાર મને મને જ ખાલી આવા આવા શોખ છે, પણ તમને બી છે.
ના મનેય બહુ શોખ છે.
હું તો જ્યાં બી મને કોઈ કેને કે ચલો ખાવા તું તો જતી જ રહું. અને આડું તેડું ખાઈ લઉં. તમારી
હાહા
શીખ્યું કે બધું એમ માપમાં ખાવું જોઈએ.
માપ માં અને કેવું એમ ધીમે ધીમે ચાઈને ખાવાનું એટલે તમે થોડું ખાશો ને પછી તમારે પેટ ભરાઈ જશે. અને તમે ઓવ વધારે નહી ખાવાનું એમ. તો તમે બહારનું ખાશો ને તોય તમને પચી જશે. જો તમે ચાઈને શાંતિ થી ખાસો ન.
હા હા
તો એનાથી પાચન શક્તિ બી વધે ને બધું જ
હા બરોબર છે.
એટલે બહાર નું ખાઈને ના નડે. ધીમે ધીમે ખાવ ને- તો જેટલું ખાાવ ને એનથી અડધું જ ખવાય તમારથી- ઓટોમેટિક પેટ ભરાઈ જાય. એટલે કઈ નુકસાન ના થાયને કશું
બરોબર
હમ બોલ
આવું જ કરીશ હવે ન. નુકસાન અને બધું અને પાણી બી વધારે પીસ હવેથી તમને જોયું ને તો મને આમ ઈનસ્પિરેશન મળી કે હા કે, લોકો પીવે છે પાણી.
બરાબર.
બરોબર ચલોો તો મળીએ પછી
હાલો
હા
હા હા-